હાલો.
કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં શું ચાલે.
બસ કઈ નહી આજ. અ છોકરીને મતલબ છે ને મા મારા બાજુમાં રે છે તો મને શું ડ્રો. ડ્રોઈંગ નો વધારે શોખ છે. તો એને તો એક આંટી મને શીખવાડો નહ. તો બસ એને જ મેં થોડું ડ્રોઈંગ કરી આપતી હતી.
ઓકે હા. આજે તો મેં ભી ડ્રોઈંગ કર્યું મને ભી ડ્રોઈંગ નો ખુબ શોખ છે મેં એક પેઇન્ટિંગ કરી કે જેમ. મારે છે ને હોલ નું એક ડેકોરેટિવ ટેબલ છે ને એના ઉપર રાખવા માટે.
હા હા. બરાબર.
તમારી શું હોબીસ છે તમને શું શું કરવું ગમે.
મને ડ્રોઈંગ નો ખુબ શોખ છે ફરવાનો ખુબ શોખ છે. ને ઘરમાં બધું આમ સજાવટ કરવાનો પણ ખુબ જ શોખ છે. ને મતલબ ઘરમાં સાફ સફાઈ રાખવી. અ વધારે મતલબ આવી રીતે. મતલબ કઈ ને કઈ કઈ ને કઈ સજાવવા સજાવટ નું સામાન લાવવાનું. તો એ મને ખૂબ જ શોખ છે.
ઓકે. મને ભી મને ડાન્સ કરવો બહુ ગમે છે પછી ડ્રોઈંગ કરવું ગમે છે પછી નવ. નવી નવી રસોઈ બનાવી ગમે છે મને નવી નવી હોબીઓ ટ્રાય કરવાનો છે ને બહ શોખ. કઈ દવું કરતું રેવું જોઈએ સાવ સ્ત્રી તો બે. પૂછના શ ગમ તો.
એ તો તમે બરાબર કેવો છો મતલબ આપણે આપણા શોખ માટે આપણે મતલબ જેટલું. હોય તેટલું આપણે કઈ ને કઈ નવું નવું શીખીએ છે જેમાં આપણને. મતલબ ખુબ જ આનંદ આવે છે તો શું જીવનમાં કઈને. કઈ નવું નવું શીખતા રહેવું જોઈએ.
સાચી વાત છે આપડે જીવનમાં જો કઈક નવું નવું શીખતા રેસું તો. જિંદગી એટલી બોરિંગ નહી લાગે અને કઈક આપણે નવું અને સરસ. જ્ઞાન ભી મળશે કે જે જીવનમાં ક્યારેક મુસીબત ના સમયે આપને. યોગાવી શકે છે.
હમ તે તો તમે બરાબર કેહો છો. કારણ કે હવે છે ને આજકાલ ન જે જીવન છે ને બધા માટે એટલું બધું વ્યસ્ત થઈ ગયું છે. કે લોકો પોતાના મતલબ શોખ પણ પૂરા નથી કરતા અને પોતાના જવાબદારી. માં પણ છેને આટલા બધા વ્યસ્ત. છે તો તેને કારણે તે લોકો અ ઘણા બધા ઘણા લોકો છે ને આમ માનસિક ત ાવમાં ર છે અને કેટલા થાકી જાય છે તો એવા સમયે એ લોકો પોતાના શોખ ને એ તણાવ માંથી અ પૂરા કરી શકતા નથી તો છે ને જયારે મતલબ આપણે મનગમતી કરજ આપ આપણને જે જેમાં આપને આનંદ આવે તો આપણે તેવી બધી પ્રવૃત્તિઓ કરે તો આપણના મનને કેટલી શાંતિ મળે છે આપણને કેટલું આમ ખુશીનોો અનુભવ થાય છે તેથી જ ને જીવનમાં ને ઓછામાં ઓછા મતલબ આપણને જેટલો ટાઈમ મળે તેટલો આપણે મતલબ આપણા જે આપણને જે ગમે તે આપણે કરતા રહેવું જોઈએ
સાચી વાત છે આપડે કરતા રહેવું જોઈએ કે આપડો જે ફ્રી સમય હોય હો કામ સિવાયનો એમાં આપડે આપડી હોબીઝ આપડા શોખ પૂરા કરતા રહેવું જોઈએ તેથી શું આપણું એક મગજ ભી સરસ રે ફ્રેશ રે અને આપડ શું માનસિક તણ અ રહી શકીએ કે આપણે જે ઓફિસ વક નો સ્ટ્રેસ હોય ઘર ન કઈ સસ હોય તો આપણેે આપણી હોબીઓ કે શોખ દ્વારા જો એ ફ્રી સમયમાં એક કાર ન એ કાર્ય કરી અને સમય ન દુરપયો સમય ન સ ઉપયોગ કરીએ તો આપણે શું માનસિક તડાવ મુક્ત રહીયએ છીએ
હમ એ તો તમે બરાબર કેવો છો હમણાં શું આ જીવનમાં છે ને મતલબ હવે ભણવામાં જે લોકો બાળકો છે તો બધા ભણવામાં એટલા બધા બિઝી રે છે તો પણ છે ને એ સારું છે કે સ્કૂલોમાં અને શાળાઓમાં પણ થોડી બ થોડી આમ બધી એક્ટિવિટીઓ હોય છે તો તેમાં પણ એ લોકો મતલબ એ લોકો ન માઈન્ડ ફ્રેશ થઈ જાય છે જેમ કે હવે જો નોકરી કરતા હોય કોઈ ધંધા વેપારીઓ ધંધા કરતા હોય તો તે લોકો શું એ લોકોની જવાબદારીઓ તો મતલબ એમાં એ લોકો ન જીવન પૂરું થઈ જાય છે તો શું જીવનને આનંદમય અને મતલબ ઉ ગસા ભર્યું બનાવવું હોય તો તેમને તેમના જે બી થોડો શોખ હોય તો જયારે ટાઈમ મળે તો તે તેમના મનગમતો શોખ પૂરો કરવો જોઈએ શોખ શું એક મતલબ આપણા આપણને છે ને એક આનંદ આપે છે મતલબ આપણનું મન એકદમ પ્રફુલ્લિત કરી દે છે જો હવે દરેક વ્યક્તિને કોઈને કોઈ તો શોખ હોય જ છે અ તો છેને કોઈને પુસ્તક વાંચવાનો હોય છે કોઈને મ્યુઝિક સાંભળવાનો હોય છે કોઈને મતલબ સ્પોર્ટસ રમવાનો શોખ હોય છે ઘણાને ડ્રોઈંગ કરવાનો શોખ હોય છે વાનો શોખ હોય છે ફરવાનો શોખ હોય છે આવી કેટલી બધા શોખ હોય છે તે જીવનમાં છે ને આપણને મતલબ કરવું જ જોઈએ
સાચી વાત છે જીવનમાં આપડણે કઈક કંઈક આપણા સુખો છે એ પૂરી કરી જોઈ જેથી આપણે માનસિક પીસ મળે અને આપણે કઈક નવું ઓ કાર્ય કરી નવી પ્રેરણાઓ અને ઉર્જાઓ મળતી ર
હમ એ તો છે જ મને પણ છે ને મ્યુઝિક નો પણ આટલો શોખ છે તો મેં સવારે ઉઠીને અ જયારે યોગા કરું છું ત્યારે પણ મસ્ત સારા વજન લગાડું છું વોકિંગ કરવા જાઉં છું ત્યારે પણ એટલા મસ્ત જૂના જૂના મ જૂના જૂના ગીતો હોય છે તે સાંભળું છું તો મનને એટલી શાંતિ મળે છે ને તો એ પણ મને એક શોખ છે તો શું એના થી આપણી ચિંતા પણ દૂર થઈ જાય છે થોડું મન પણ હલકું થઈ છે અને ઘણા લોકો છે ને આમાં અ તો આવી રીતે છે ને બહાર જઈને આમ બધાને સવારે ઠંડી હવામાં બધા અને યોગા કરતા જોઈએ એક્સરસાઇઝ તે પણ આમ કેટલું સારું લાગે છે.
સાચી વાત છે આપડે યોગા કરીએ છીએ તો મનને શાંતિ મળે છે એવા. ઘણી રમતો છે જે જે રમીએે તો ભી આપણેે સરસ શારીરિક. માનસિક સંબન થઈ જાય છે જેમ કે બેડમિન્ટન છે પછી. ક્રિકેટ છે બોક્સ ક્રિકેટ છે ટેબલ ટેનિસ છે. એવી ઘણી એક્ટિવિટીઓ આપડણે કરીએ તો એનાથી ભી આપણે ખુબ. સંથ કે છે અને આપડી હોબી હોબી. સરસ સરતે થઈ.
હા એ તો છે જ. હવે જો ને ઘણા મતલબ છે ને આવી રીતે આપણને. આજના સમયમાં છે ને હમણાં જો ચિત્રકામ હસ્તકલા અને આમ કેટલા બધા. નવું નવું શીખવા મળે છે ચિત્ર. કામ દ્વારા તે પોતાનું અ પોતાની. મતલબ મનથી પણ એ એવી બધી ડ્રોઈંગ પણ બનાવી શકે. છે તો તે કેટલું સુંદર લાગે છે. તો એવી રીતે આ કઈને કઈ હવે બાળકો તો. સ્કૂલોમાં ડ્રોઈંગ કરતા જ હોય છે પણ હ છે ને અ આપણને પણ એટલો બધો શોખ કોય છે તો તે લોકોની સાથે સાથે આપણે પણ કઈ ને કઈ શીખી શકીએ છ છેએ નવું નવું.
હા સાચી વાત છે આપડણે નવું નવું ઘણું શીખી શકીએી અત્યારે તો સ્કૂલમાં. કેટલી સરસ એક્ટિવિટીઓ કરાવે છે. એના લીધે જો કોઈ બાળક ઘરે આવે તો આપડે દરરોજ નવી નવી એક્ટો. એક્ટિવિટીઓ કરી શકીએ છીએ એ. મદદરૂપ થઈ અને આપડી ઉઊભીઓ જે અધૂરી રહી ગઈ હોય એ બી આપડે પૂરી કરી. એ જ.
હા એ તો તમે બરાબર કવો છો શોખ શું આપણને ખાલી. ટાઈમ પસાર કરવાનો મતલબ એ નથી વ્યક્તિ છે ને જો પુસ્તકો. વાચવાનો પણ શોખ હોય છે તો તેમાં શું એ લોકોને. પુસ્તકો જો વાંચે તો એ લોકોને કેટલી બધી નવી નવી માહિતીઓ મળી શકે છે. જ્ઞાન મળી શકે છે મતલબ કેટલા બધા મોટા મોટા મહાન લોકો હોય તો. તેમના જીવન ના ચરિત્રો આપણને વાંચવાથી કેટલી બધી પ્રેરણા પણ મળે. મળ છે તો મને છે ને પ. પુસ્તકો વાંચવાનો પણ ખૂબ જ શોખ છે.
હમ સાચી વાત છે મને ભી પુસ્તકો વાંચવા ગમે છે ડ્રોઈંગ કરવું ગમે. છે પછી શારીરિક પ્રવૃતિ. તીઓ દીકરવી ગમે છે બેડમિન્ટનું ગમે છે ક્રિકેટ. પ ગમેન્ટ મને શ કેવાય સ્પોર્ટમાંી ઇન્ટરેસ્ટ છે મને તો. એવું છે કે આ એક લાઈફ મળી જ ને તોમાં બધી જેટલી. શું કે હોબી હું કરી શકું ને એટલી બધી કરી લેવી છે.
હા એ તો તમે બરાબર કયો છો. કારણ કે પોતાના શોખ પૂરા કરવા તો તે જીવનમાં છે ને ખુશી અને ઉત્સાહ. અને નવી પ્રેરણા લાવે છે. જે વ્યક્તિને છે ને મતલબ તણાવ મુક્ત રાખે છે અને નવી નવી. અ કઈ ને કઈ કઈ ને કઈ આપણને કુશળતાઓ મતલબ જોવા મળે છે. અ અને નવા નવા શોખ આપણને જીવનમાં મતલબ એ કંટાળાજનક. આપને રૂટનમાં છે ને તે આપણા જીવનમાં આમ કઈ ને કઈ આપણે શોખ કરતા રહીએ. તો તે આપણને એટલો જ આનંદ મળે છે. તો એ આનંદ મેળવવા માટે આપણે આપણે હોબીસ જે બી આપણા શોખ હોય એ તે જીવનમાં. પૂરા કરવા જોઈએ.
સાચી વાત છે આપડે આપડી હોબીઝ અ બધી પૂરી કરવી જોઈએ આપડા શોખ પૂરા કરવા જોઈએ જેથી શું આપડી લાઈફમાં કઈ ભી એવું ના રે કે ક્ષોસ ના રે કે આપડે હા કરવું તું ને આપડે કરી ના શક્યા જેટલો ટાઈમ મળે ને એટલો આપડી હોબીઝ માટે અને આપડા શોખ પૂરા કરવા માટે ઉપયોગ કરવો જો એટલો ફ્રી સમય મળે ને એટલો કરવો જોઈએ
હા એ તો તમે બરાબર કયો છો કારણ કે જીવનમાં જો આપણે આપણા આપણા શોખ પૂરા કરિએ તો આપ છેને હમણાં જે ડે રૂટીનની જે ચાલી રહી છે તો તેમાં આપને શું માનસિક શારીરિક અને બૌદ્ધિક રીતે તે મતલબ આપણને તે વિકાસમાં મદદ કરે છે તે આપણા જીવનને ખુબ જ સુંદર અને આનંદમય બનાવે છે તો તેને કારણે છે ને અ પોતાના જીવનમાં ખુશાલ બનવાનો જેટલો હોય તેટલો આપણે પ્રયત્ન કરવો જોઈએ
સાચી વાત છે ચાલો આપડે આપડી હોબિજ વિશે ખુબ સરસ ચર્ચા કરી તો આપડે નવા ટોપિક વિશે પછી ફરી ચર્ચા કરીશું
હા ચાલો મળીએે
હા બડીએ
ટોટલ નથી થતો
હા કટ નથી થતો હું ભી ટ્રાય કરું છું